હા ભાઈ હા મજામાં ભાઈ.
બસ મજામાં તું કેમ છે.
હલો. હલો.
હેલો હાઅઅ કેવું ચાલે બધું?
ઓ તો ઓફિસમાં છે. જરાક આજે સન્ડે છે પણ, જરાક કામ હતું એટલે ઓફિસમાં આવ્યો.
હમમ
એકવાર પછી ઘરે જવાનું જ છે આપ
આજે ભી ચાલુ છે.?
એવાના
એમ તો રો બંધ હોય ને રવિવાર.
હય હવે જરા અજેન્ટ આવી
હા હા તો એવો તો સાંજે મળીએ. મારી રજા યાર રવિવાર દર રવિવાર રજા હોય.
આજે મળીએ. સાંજે તો કેટલા વાગ્યા આવું? આઠેકવાગે
હ! સાંજે આવો આઠ આઠ વાગે તું ઓફિસ પર જ શેને?
આ ટપિક પણ નઈ રહ્યો
તો કઈ નઈ આપડે અ આઠ વાગે ચાર છટાવાર પર જઈએ, કશે એવું હોયતો?
હા હી જરા ફળવા
સાંજે ને તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવા જઈએ સ્ટેશન બાજુ, હમ હ બીજા, બીજા બધા દોસ્ત સાથે વાત થાય કે સ્કૂલ ના આપડા? હમ કાલે આપડો કાલે આપડો દોસ્ત મનેલો હતો સ્કૂલ નો, ઓફિસ પર આવેલો હતો. હમમ હા એજ એ શું મારી બાજુમાં જ એની ફેક્ટરી છે. આવે આવેલો હતો. હઅઅ તો પછી કેવું ચાલે કામમાં?
હવે એ વરસાદ ની સિઝન આવે એટલે જરા કામ ધીમું પડી
હમમ હા એ તો છે જ સિઝન હોય તો જ ચાલેને તો પછી ક્યાં ચાલે એટલ બધું. ઉપરથી ગરમી આટલી બધી છે. હમ હમ
પ ત મળીએ ફ્રેડ સર્કલમાં.
એક તો વરસાદ બી પડતો નથી ને, તો વરસાદ પડે તો બી સારું પડે. હે? એજ ને!
મે તમારે તહેવાર આવતો હતો ને વચ્ચે સાંભળી કંઈ તહેવાર આવતું છે તમારું?
એ ખબર નઈ મેં જોયું નથી. હમ હમ. હા એતો ચાલ્યાં કરે પછી શું કરીએ? બીજું કે નવાજુનું
કેવું ચાલે હમણા તમારું?
માર્કેટ અત્યારે અત્યારે થોડું જ ચાલ્યું છે. ચાલતું ચાલતું છે એ ખબર પછી વીઆઈ નું શેર વધી ગયું. હે?
તો કેવું ચાલે હમણાં?
માર્કેટમાં તો એટલું બધું હા. હમ્મ એ તો માર્કેટો બહું ડાઉન છે કેમ કે એમ આવ વોર ચાલ્યા કરતી છે જે અમેરિકાની ઈ એટલે તેમાં બધુંય ઈફેક્ટ પળે
રૂપિયાની યાર કિંમત બો ઓછી થવાની છે હવે
હમ હમ હ
પછી વસ્તુ લેવાનો વિચાર તકલીફ પડતી છે હવે બીજા દોસ્તોના સાથે તો વાત થાય એ
એક બે દોસ્ત સાથે વાત થિયા કરે બેઠા ઈ બધા બધા કામ પર હોય કે નહી રવિવાર હોય
પેલા પેલા હું કરે અમદાવાદ? વાત કરી એનાં સાથે
શું?
અમદાવાદ વાળા થે એના થી વાત કરી લિએ
એના હાથે વાત થયલી નેએ તો એ બઉ મોટા બનેગો દોસ્તાર આપ ક્લાસમાં હતાન તો તો એને, હમ્મ હા હવે. પાય બનેગે આપણી સાથે ભળતો તો ને આજે વેપારી બની જશે
હા યાર મોટોમોટો ગાડી લ‌ઈને ફર્યા કરે મે જોયું એની સ્ટોરીબોરી જોય બધી ચન્જ થઈ ગયા માણસ દે
ચાલ પછી ફોન કરું અત્યાર ફોન આવતો છે
હા વાત કરલે ચાલ